મજામાં
શાંતિ છે
બરાબર કેવું ચાલે ઘરમાં બધાની તબિયત
બસ એકદમ પરફેક્ટ છે બધા
બરાબર આપડે અહિયાં એક સ્ટેન્ડઅપ કોમેડી શો આવવાનો છે તમારે આવું છે જોવા માટે
ક્યારે છે
અ કંઈક અઠવાડ આવતા રવિવાર એવું કંઈક છે અઠવાડિયામાં
હા તો વાંધો નહી એમ પણ આપણા જીવનમાં તો આમ હાસ્યનુંું પણ આમ ઘણું મહત્વ હોય છે
હા એજ ને રોજિંદા જીવનમાં આજ ટેન્શન તણાવ અને કામ ન સ્ટ્રેસ પરિવાર નો સ્ટ્રેસ કમાવાની ચિંતા એના વચ્ચે આમ એવું લાગે જે જિંદગી આમ રોબોટની જેમ ચાલે છે એમ
હા
જે આપડે હસવાનું તો જાણો ભૂલી જ ગયા છે
હા સાચી વાત છે
હા હાસ્યના ઘણા બધા ફાયદા છે આપણે સૌ ૌ થી પહેલા તો કહીએ તો તણાવ જ દૂર થાય આપડો
હા
અને જેને હસતા અને હસાવતા આવડતું હોય ને એના મિત્રો પણ બહુ સરળતા તાથી બની જાય
હા અને આપણને આમ માનસિક થાક પણ ઓછો લાગે
હા અને જે જે લોકો સુખી લોકો છે ને એ લોકો કેહેવાય ને કે દરેક વસ્તુ ઉપર હસી દેતા હોય એમ કે એ લોકોને એવું ના હોય કેલો ઓછી લાગતી હોય કે એમને મુશ્કેલોથી ફરક ના પડતો હોય પણ દરેક મુશ હસીને સામનો કરે ને એટલે મુશ્કેલોને પણ એવું થાય કે હવે આ માણસને કેટલો પજાવો એટલે એ પણ ધીમ ઓછી લાગવા લાગે એમ
હા અને એમ કહીએ ને તો પણ ચાલે કે હશે એમ શ્રેષ્ઠ ઔષધિ છે
હા
હા કેમ કે એના કારણે આપણેે આમ ઘણા બધા માનસિક તનાવને કારણે જે રોગ થતા હોય ને એને આમ દૂર કર કરી શકીએ
હા અત્યારે તો માનસિક રોગો ઘણા બધા જોવા મળે છે આ હવે ઊંઢાઈ અને ડિપ્રેશન તો ખાસ લોકોમાં બહુ સામાન્ય થઈ ચુક્યું છે તો એ છે એ આમ આપણે હાસ્ય ખૂબ જરૂરી છે એમ
હા અને હસવાથી પાછું કેવું કે આપણા બોડીમાં જે બ્લડ હોય ને એનું સર્ક્યુલેશન પણ આમ વધારે થાય છે અને સુધરે છે થોડું એટલે આમ શરીર માં નવી એનર્જી ફીલ થાય
હા આપણા શરીરમાં જે રોગનું પરિવહન હોય ને એ પણ વધે હાસ્યથી
હા
અને અમુક પ્રકારના જે રસાયણ હોય ને એ પણ આપણે હાસ્ય દ્વારા જે છે આપડા શરીર કે જેવાય ને હેપ્પી હોર્મોન જેને કહેવાય
હા
એ પણ આ આપણા શરીરમાંથી ઉત્પન્ન થાય છે તો એ હેપ્પી હો હોર્મોન્સ જે હોય છે ને એ કેવા હોય છે કે કે આપડા શરીરમાં કોઈ જો રોગ થતો હોય ને કે રોગના સેલ્ફ ડેવલપ ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કેન્સર તો કેન્સરમાં કેવું હોય કે શરીરમાં જે રોગો હોય ને શરીરમાં જે સેલ હોય ને એ આમ વધવા લાગ્યા અચાનક જ
હા
એવી બીમારીને પણ એક સારું સારું માનસિક સ્વાસ્થ્ય અને હાસ્ય આપણે જે કેમિકલ છે એ મટાડી શકે છે એમ
હા અને આજકાલ તો આપણે આમ જોઈએ ને તો લાફિંગ યોગા એ પણ આમ કરવામાં આવતા હોય છે
હમમ કે લોકો પૈસા આપી આપીને એના માટે જાય છે એમ
હા
પણ આપણેે જોવા જઈએ તો એના માટે પૈસા આપવાની જરૂર નથી આપણેે જ આમ રમોજી રહીએ થોડા હલકા ફુલ્કા રહીએ તો ચાલે અને મેં ઘણા લોકોને એવા જોયા પણ છે કેમ આપણેે સામાન્ય રીતે આપડો કોઈ મજાક બનાવે ને તો આપડે ગુસ્સે થઈ જઈએ પણ એ લોકોને કે એ લોકો મજાક બને ને તો એ લોકો પોતાના ને પોતાના પર હશે
હા
આ પાગલ છે પણ પાગલ નથી એ બસ આમ ચીલ છે એમ કેને અમ બીના ઓ જે બીજાના મતથી એને શું ફરક પડે એ તો પોતાની ધૂન મસ્ત છે તો એવા લોકોને પછી ધનાની બાબતે છે ને આમ અ દુઃખી થઈ જવાની તે એ લોકોને ઓછી હોય એમ
હા અને આ બોલો બોલો બોલો
આપણે હસવું હાસ્ય માટે કોઈને પ્રોત્સા અને કોઈ ન મજાક ઉડાડવો આ બંને વસ્તુમાં ફરક હોય
હા
પછી આપણે હસવાના નામે કોઈની આપણે કોઈની ઇનસિક્યોરિટીને આપણે પોઈન્ટ આઉટ ના કરી શકીએ
હા સાચી વાત છે
પછી આપણે મજાકના નામે કોઈનું કોઈને મન દુઃખ થાય એવી વાતો ના કરી શકીએ કેમ
હા એનું આપડે ખાસ ધ્યાન રાખવું પડે
હા કારણ કે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા લોકો ઘણા કોમેડી વિડીિયો જોવા મળે છે એમ પરંતુ લોકો અમુક વાર છે ને મર્યાદા ભૂલી જાય છે
આ સાચી વાત છે
આમ કહીએ ને તો વિચારે કે હાસ્યમાં પણ સંસ્કાર અને સન્માન હોવું જોઈએ બીજા પ્રત્યે
હા
તો કેવું કે સામે વાળા માણસ ને પણ ખોટું ના લાગે અને કઈ કીધું એમ કે જે લોકો બહુ હસતા હોય એ લોકો ના મિત્રો પણ પછી ઘણા સારા એવા બનતા હોય છે
હા અને હાસ્ય કેવું આમ સામાજિક જીવનમાં પણ ઘણું મહત્વનું સ્થાન ધર થતું હોય છે અને તેના કારણે છે ને લોકો વચ્ચે આમ પ્રેમ મિત્રતા અને સારા સંબંધો બનતા હોય છે
હા
અને આપડે કેવું કહીએ કે હસતો ચહેરો દરેકને આમ આકર્ષે છે કોઈ ઉદાસ હોય તો આપડે એની પાસે ખાસ ના જતા હોઈએ પણ કોઈ આમ હસ્તું ખિલખિલા તુ મોઢું હોય તેમ એનું વાતાવરણ આજુબાજુ નુ આનંદમય હોય ને આપણને આકર્ષણ પણ વધુ કરે
હા અને આજકાલ તો લોકો કામ અભ્યાસ અને જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ખુલ્લા મન થી હસવાનો સમય જ નથી મળતો
હા
પણ પછી હસવા માટે આપણે છે ને મિત્રો અને પરિવાર સાથે જે સમય પસાર કરવો જોઈએ તો આપોઆપ પછી હાસ્યનું વાતાવરણ બની જાય છે
હા અને હાસ્ય કેવું કે વ્યક્તિના મનને આમ હળવું બનાવે અને એની જે વિચારસરણી હોય એને આમ પોઝિટિવ વે માં લઈ જાય
હા
હા અને કે
આપણેે શો વેબ સિરીઝ કે પછી એ પણ એવા જોવા જોઈએ કે જે આપડા હ મતલબ આપણને હસાવે એમ એવા જોવા જોઈએ કે ડિપ્રેશનમાં લઈ જાય કે પછી એવા દુઃખી દુખી આખી ભરા મુવીઝ ના જોવા જોઈએ જેમ જેમ જોઈએ કે આપણે કહીએ કે તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા છે
હા પછી પેલા જૂના જમાના જૂનામાં એટલે થોડું આવતું ખબર પેલુ ચીડિયાઘર
હા પછી એમાં પલું પેલું કચરા વાળું જ ને
કયું કયું
હંસા વાળું પેલું
ના એ અલગ આ ચિડિયા ઘરમાં ગધા પ્રસાદ ને એવું રીતે બધા એમ કેરેક્ટર આવતા હતા જે ચીડિયા ઘરના એનિમલ્સ હોય ને એના નામ પણ અને કોમેડી પણ એટલામાં એમાં એટલી જ થતી
હા એકદમ કે એકદમ હાર્મલેસ કોમેડી હોય એમ કે કોઈના કો અંગત વિચારોને નુકસાન પણ ના પહોંચાડે કોઈને ઓફેન્ડ પણ કરે કોઈનું અ કોઈને દુઃખ પણ ન પહોંચાડે અને આખા પરિવાર સાથે જોઈ શકાય એવા શો એવા કાર્ટૂન અમુક જોવા મળે છે એમ
હા
પછી અ મુવીઝમાં પણ હતું પેલું ગોલમાલ
હા મુવીઝમાં પણ ઘણી મુવીઓ નીકળી છે અત્યારે જે કઈક વ ક બેક ટુ ધ જંગલ નવું આવવાનું છે અક્ષય કુમાર નું
હા
હા
અ અને આપણા જે અમુક બોલિવુડ અભિનેતા છે એને પણ કોમેડી ક તરીકે ઓવામાં આવે છે રાજપાલ યાદવ જે પછી જૂના ઘણા એવા હતા હતા જે બહુ સારા કોમેડી કરતા હતા એમ પછી અત જે છે કો કપિલ શર્મા ને કહેવામાં આવે છે
હા પછી ભારતીય તો ખાસ
તો આયુ આવા બધા શોર્સ આવા બધા લોકો અને આવી બધી વસ્તુઓ જે છે એ આપડા અ મોઢા પર સ્મિત લાવે છે અને આપણી જિંદગી માં હાસ્ય લાવે છે તો અ પેલું કેવું કે એકદમ આમ કેવાય ને કે જે ફ્લો વહેતો જ હોય જિંદગી ન ફ્લો વહે જ છે એમાં કપડ શાંત રાખીને પછી આપણે હસવા માટે અને હું તો એમ કહ છું કે સમય ઘાઢવો જ કેમ એમ રોજ બરોજ ન જીવન છે આપડે આપડ પરિવાર સાથે બેઠા હોઈએ તો આપડણે બે ચાર વાત પર હસી દઈએ આપડ આપડ મિત્રો બેઠા હોય તો વાત પર હસી દઈએ આપડે કેવાય કે પોતાના સાથે પણ સમય કાઢવો જોઈએ તો પોતાના પણ સમય કાઢીને આમ કે આપડી ભૂલો હોય અમુક એને આપડણે એના પર હસી દઈએ પોતાના પર હસી દઈએ તો ક્યું કી આપણે પોતાની જાતને પણ માફ કરી દઈએ અને આપ બાર થય દિલમાં મગજમાં એ બધું ઉતરી જાય
હા અને આપડે કોઈક દિવસ કોઈ મિત્ર જો ઉદાસ બેઠો હોય
હેલો
હા
હા અને હાસ્ય થી એક વસ્તુ કેવું જોઈએ કે આપણે જે કાર્યસ્થળ હોય આપણું
હા
સૌથી વધારે સ કોઈ ઓફિસ હોય કે આપણે કોઈ બીજી જગ્યાએ કામ કરતા હોય ત્યા સૌથી વધારે સ્ટ્રેસ જોવા મળે જો આપ આપણે આપણા સહ કર્મચારીઓ સાથે પણ આપણે હળવો માહોલ રાખીએ ને તો પછી એમ એવું કે કામ કરવાની એ એટલી મજા આવે એમ કે એવું નથી ખબર ઉઠીને કે યાર અહિયાં મારે કામ કરવા જવું પડશે કે આપડું બધું છે મારે આ પ્રોજેક્ટ કરવાનો છે મને આટલું બધું તણાવ થશે એમ
હા એટલે આમ સારું રે
હા અને કેહેવાય ને કે કોઈ પણ વસ્તુ અ ફેલાય જલ્દી પછી એ સુખ હોય કે દુઃખ હોય કે હાસ્ય હોય તો આું જેટલું હસીએ ને પછી હાસ્ય બધા લોકો વચ્ચે ફેલાય
હા કેમ આમ સારું રે કોઈના જીવનમાં આપણેે આમ ખુશીઓ લાઈએ ગણી આમ સારી
હા સારું સારું ચલો તમે હસતા રેજો
હા તમે પણ
હા આવું જો
હા આવજો